હલો જય શ્રી કૃષ્ણ. ના હું મજામાં છું તમે કેમ છો?
બસ હું બી મજામાં, શું કરું છો?
આમ જ બેઠી હતી બોલો, ઘણા દિવસે યાદ કરીને?
હા હવે શુ કરીએ કે જો લોકો ઉનાળો આવે છે પાણી કેટલું વાપરવામાં આવે છે? પાણીની કેટલી આપણને જરૂરિયાત હોય છે, પણ લોકો પાણીની કિંમત સમજતા જ નથી કેવી રીતે પાણીને વેસ્ટ કરે છે.
આ તો તમે બિલકુલ સાચી વાત કરી લોકો છે ને ઘણું પાણીનો દુરુપયોગ કરી રહ્યા છે. પાણીની કિંમત એમને સમજાતી જ નથી. કે પાણી આપણા જીવન માટ કેટલું ઉપયોગી છે. સૃષ્ટિના દરેક જીવને જીવવા માટે પાણી એક મહત્વનો છે.
હા પાણી તો જોઈએ જ અને જો આપણે આજ પાણીને અ નહી સાચવીએ તો આપણે આપ આપણી પીઢીને જ આ આ આગળ શું ભેટ આપીશું આપણે પાણીનો કેટલો બગાડ કરીએ છીએ, જો આપણે કેવી રીતે આપણે પા અ નલ ચાલુ રાખીએ તો ચાલુ જ રહેેવા દઈએ વધારે પડતું ન જોઈતું હોય ત્યાં પણ વધારે પડતું પાણી ઢોળીએ અનેે અ ગે ગલત ઉપયોગ કરીએ આપણે પાણીનો કે કાર ધોતા હોઈએ તો આપણે ન નળ ચાલુ કરીને અને એને ચાલુ જ રહેેવા દઈએ એને પણ એનો સારો ઉપયોગ કરવો જોઈએ આપણને પૌધાને પાણી સિંચવા જોઈએ પણ એટલું કે જેટલી જરૂરિયાત છે વધારે પડતું ખાલી પાણીમાં રમવા માટે જ પાણીને પાણીનો દુર ઉપયોગ નહી કરવો જોઈએ.
બિલકુલ સાચી વાત છે આજકાલ ઘણા લોકો પાણીની કિંમત સમજતા નથી. કેમકે એમને શહેરોમાં સેહલાઈથી પાણી મળી જાય છે, એટલે એમને પાણીની કદર નથી તમે અમુક એવા ગામડાઓમાં જોયું છે કે એમના રોજિંદા વપરાશ માટે પણ પાણી એમને કેટલા કિલોમીટર ચાલીને જઈને ભરવું પડે છે એ લોકોને જ પાણીની સાચી કદર છે. અ લોકો બ્રશ કર તારો ઇ તો પણ કેવો નળ ખુલ્લો મૂકીને પાણી વેડફી નાખે છે ને એમ જ બ્રશ કરતા હોય. વાસણ ધોતા હોય તો પણ નળ ખુલ્લો કરી દે એ બધું એમણે નહીં કરવા જોઈએ.
એ વાત તો સાચી છે પાણીને જે સાચવીને વાપરો કે જે વહી ગયું એ તો વહી ગયું એ આપણે પાછું તો એ કરતા નથી અને કેટલા કેટલા જ સ્ટેટ કેટલા જે એવી જગ્યા છે ગામડા છે ત્યાં પાણીની બહુ અછત પડે છે જેવી જેવી રીતે ઉનાળો આવે છે એવી રીતે જ એમને એક એક માટલું ભર્યું જેટલું પાણી બી અ વા વાપરવા માટે વિચાર કરવો પડે છે અને ટાંકા પદ્ધતિથી કાથી વરસાદના પાણી રોકાણ કરીને એવી રીતે એ લોકો પાણીને પાછું સાચવે છે એને પાછું પ્રિઝર્વ કરે છે.
બિલકુલ બરાબર છે અને આજકાલ તો શહેરોમાં પણ હવે છે ને ધીરે ધીરે પાણીની અછત ઊભી થવા લાગી છે કેટલીક મોટી મોટી જે સોસાયટીઓ હોય છે ત્યાં પાણીની ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત થઈ જાય છે અને લોકોને ટેન્કરો ટેન્કરો મંગાવવા પડે છે પાણીના.
હા એ તો છે જ ને, પાણીને સાચવીને નહીં વાપરો તો પછી આવી પરિસ્થિતિ આવે જ ને, અને જો આપણે વોટર પ્યુરિફાઈન એવું બધું કરીએ છે, તો પણ એ એ એમાં બી પાણી વેસ્ટ જ થા અહ થાય છે જ વધાર જે પ્યુરિફ ફાઈ થાય છે એ તો એક તરફ અને જે બગાડાનું પાણી હોય છે, એને આપણને કા તો પોધ્રે અહ વા આ પોધોમાં નાખવો જોઈએ. વૃક્ષો ન મા નાખવો જોઈએ. આમ વેસ્ટ નહી કરવું જોઈએ. અને આપણે વોશિંગ મશીનમાં કપડા ધોઈએ વગેરા તો એ બી આપણને અહ વધારે-વધારે પાણી ઉપયોગમાં આવે છે, તો એ બી આપણને સાચવીને કરવો જોઈએ.
બિલકુલ સાચી વાત કરી. તમે જે ફિલ્ટરની પ્યુરિફાઈ વોટરની વાત કરી તો એ પાણી નીકળે તો આપણને બરાબર છે, એ નહિં કોઈ વાસણમાં એકત્રિત કરીને આપણે એને હાથ ધોવામાં, વાસણ ધોવામાં કે આપણે એ ઝાડને પાણી સિંચવામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને લોકો જો ને પાણી હા બોલો.
અને બાળકો જેવી રીતે બ્રશ કરે છે, અને નલ ચાલુ મૂકી છે, તો એમને આ નાની-નાની આદતો અહ હમણાં થી શીખવાડવી જોઈએ કે આપણને એવી રીતે પાણીનો દુરુપયોગ નહી કરવો જોઈએ. જયારે આપણે એમને આ જે બતાઈશું તો એમને કાલે જઈને ભાન થશ શે, ધીરે-ધીરે એમની આદત પડશે કે નહીં અમને એવું રીતે નહી કરવું જોઈએ, અને આપડે ક્યાંક પાણી નો નળ ચાલુ કરીને ભૂલી જઈએ છીએ કા તો આપણે મોટરનો મોટરનીયો સ્વિચ ઓન કરીને ભૂલી જઈએ છે, તો આપણને બી આપડી આદતો અહ સુધ ધારવી પડે કે ભઈ ના આપણને સાચવીને યાદ રાખીને પાછો આપણે બંધ કરવું જોઈએ.
હા બિલકુલ. આજકાલ તો શાળાઓમાં પણ છોકરાઓને પાણીના મહત્ત્વ વિશે ભણાવવામાં આવે છે. અહ સેવ વોટર સેવ લાઈફ જેવા સ્લોગોનો સાથે એમને ઘણા બધા પ્રોજેક્ટો કરવા માટે આપે છે, અને એ પણ એમને પાણી કેવી રીત બચાવવું એના વિશેે એમને ખૂબ જાગૃત કરવામાં આવે છે.
હા એ તો છે જ ને.
અને લોકો પાણી અહ પાણીનું પ્રદૂષણ પણ લોકો કેટલું ફેલાવી રહ્યા છે ને આજકાલ.
હા એ વાત બી સાચી કે આ મોટી મોટી ફેક્ટરીઓ એમ એના કેમિકલ જે જાય છે, એ ડાયરેક્ટ પાણીમાં જાય છે, પછી અમ અહ અહ જે આ પાણીની અંદર અહ અહ વધારે પડતું ક્યાં બી ફરવા જઈએ અને જે ખાઈએ એ કચરો બધો પાણીની અહ અંદર જ નાખીને આવી જાય છે, અને પ્લાસ્ટિક તો તમને ખબર જ છે ગળતું નથી. તો એ બધું વોટર પોલ્યુશન જ થાય છે.
હા, અહ લોકો કંઈક સમજતા જ નથી. જેવી રીતે બીચ પર ફરવા ગયા તો ત્યાં જ એમણે જે પણ કંઈ ખાધું પીધું હોય તો કચરો બધો બીચમાં જ પાણીમાં નાખીને આવી જાય છે, તમે જેમ કીધું કે કારખાનાઓવાળા એ પણ એમનું ગંદુ પાણી કેમિકલવાળું બધું નદીઓમાં, આજુબાજુના ખાડીઓમાં નાખી દે છે. અને એ જ કેમિકલવાળું ગંદુ પાણી ખીને આપણને અહ કેટલી બધી બીમારીઓ થાય છે, ડાયરા ડાયરિયા છે, કોલેરા છે, એ બધી બીમારીઓનો ભોગ બનવું પડે છે. અંદર અને પાણીના અંદર જે જીવજંતુઓ રહે છે, એ લોકોને પણ કેટલી તકલીફ થાય છે.
એ સાચી વાત છે ને, મચ્છરો મ એના રોગ બહું બધા રોગો થાય છે. મચ્છરો એટલા છે, તો આપણે નદી અને સ્વચ્છ પાણી
હા. અહ અને આજકલ અહ આજકલ તો બધા કેટલા બધા એ જેઓ પણ આ બધું કરે જ છે કે અહ અહ જળાશયોના પાણી જે વ બીચ પર બધું લોકોએ ગંદગી ફેલાવી હોય પાણી, એ બધું ચોખ્ખું કરવાના અભિયાનો ચલાવતા જ હોય છે. આપણે પણ એમાં મદદરૂપ થવું જોઈએ.
હા સાચી વાત છે. આપણે બી જે પ્રમાણે આપણે કઈ એવું કરી શકીએ, એવો કદમ ઉઠાઈ શકીએ, જેનાથી આ આ બધી સમસ્યામાં થોડું પરિવર્તન થાય અને આ સ થોડું સારી રીતે અહ થઈ શકે, ગોઠવી શક કે આપણે કે પાણી ખરાબ ન થાય, પાણી પ્રદુષિત ના જ થાય, એવા આપણે કોઈ આપણે બી કોઈ આવા પગલા ભરી શકીએ, જેમાં આમાં મદદરૂપ થાય તો આપણને જરૂરથી એવું કરવું જ જોઈએ.
ના, ના સાચી વાત છે. કેમકે સરકારે એટ એટલી તો કેટલું જ કરવાની છે. એ તો એમની રીતે બધા પગલાં લઈએ જ છે. પણ આપણે પણ આપણા અહ આપણા જવ એમાં મદદરૂપ થવું જોઈએ.
આપણેે બી નાગરિક-નાગરિક હોવાનો કર્તવ્ય નિભાવો જોઈએ.
બિલકુલ-બિલકુલ. એટલે આપણે પણ પાણીનો વેસ્ટ નહીં કરવો જોઈએ. પાણીનો દુરુપયોગ બિલકુલ નહીં કરવો જોઈએ. સાચવીને પાણી વાપરવો જોઈએ. એક એક બુંદ આપડા માટે તે કિંમતી છે.
સાચી વાત કીધી એતો તમે પાણી ની એક એક બુંદ બહુ જ કિંમત તી છે, જયારે વરસાદ ન થાય ન પડે અને પછી આપણને એનું મહત્વ સમજાય છે કે પાણી શું છે, એટલે એવા દિવસ ના આવે એના પહેલાજ એ આપણને એના પ્રત્યે કોઈ કદમ જરૂરથી ઉઠાવો જોઈએ.
નહીં નહીં સાચી વાત છે. આપડે ભવિષ્યમાં આવી કોઈક ભયાનક સ્થિતિ નઈ સર્જાય કે આપણને એક એક પાણીના બુંદ માટે આપણને તરસવું પડે, તો એના માટે આપણે અત્યારે જ અમુક પગલાં લેવાની જરૂર છે. આપડે હમણાં આપડા બાળકોને પણ શીખવવાની જરૂર છે, કે તમે પાણીનો બગાડ નઈ કરો પાણી ખૂબજ સાચવીને તમે વાપરો પાણી એ કુદરતનું અમૂલ્ય સ્ત્રોત છે અને એ આપણા જીવન માટે બહુજ મહત્ત્વનો છે.
સાચી વાત. જીવજંતુ હોય કે માણસ હોય બધાને પાણીની જરૂરિયાત તો છેજ. જો આપડે આજે એને પ્રિઝર્વ કરીશું, આજે આપડે એને સાચવીશું તો આપણને કાલે એ આપડા વિરાસતના રૂપમાં જરૂર મળશે.
સો ટકા અહ સાચી વાત કરી તમે છે અને આપણે હમણાં પાણીનું મૂલ્ય સમજ શું પાણીની કદર કરશું, સમજીને સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરશું, તો આપડે આપની આવનારી પેઢી માટે માટે પાણી બચાવ બચાવી શકશું અને જો આપડે આવી રીતેજ કરશું તો આપડી આવનારી પેઢીને આપડે શું આપશું, એમને પછી બહુ પાણીની અછત ઊભી થવાની છે.
વાત તો સાચી છે. આ સમસ્યા મોટું રૂપ ન ધારણ કરી લે એના પહેલા આપણને કોઈ જરૂરિયાત આના પગલા તો ભરવાજ જોઈએ અને સરકાર તો કરે જ છે, પણ સરકાર સાથે દરેક માણસને બી બદલવાનો અને વિચાર બદલવાનું જરૂરિયાત છે, તોજ તો જ આમાં સારો સારો ફેરફાર જોવા મળ મળી શકે છે.
હા, સાચી વાત છે તમારી. આપડે દરેક ઘરના ઘરના સભ્યોથી આ શરૂઆત થશે. તો જઈને કશેક સમાજમાં પરિવર્તન આવશે. ચાલો તો મળીએ પાછા.
હા, હા, જરૂર.
બાય.